કે જેમ કવી આવેન. તો એવ એની અંદર જે આપડે મંદર ભોખડીયે તો બિલકુલ શોષણ થઈ જતું છે એ રીતના શોષણ થતું હોય છે જેમ કે આપડે વિકાસ કરીએ વિકાસ ની અંદર જે દવા ના ખી યે કે એ જે દવા વિકાસ પકડે છે પછી એનો ભેજ પકડે ભેજ નુ સંગ્રહ થાય સંગ્રહ થયા પછી જે આપણે જે શોષણ કરીએ ને એ સૂનસણ થતું હોય છે એવી રીતે થતું હોય છે કે તમે મને ચોક્કસ રીતે વાત કરી કે જેમ કે એક મગફળીનો છોડ છે છોડની અંદ દર એક આપડે નાનો એક બિયારણ બિયારણ તરીકે મગફળી ની વાત કરીએ દાખલા તરીકે મગફળી ને જે છોડ વાયું જે બીજ વાયુ તે પછી ધીરે ધીરે દસ પંદર દિવસે બહાર આવ્યું બહાર આવ્યું પછી જેની અંદર આપડે અસલ સલ્ ફેટ ઔર ડીએપી બંને મિક્સ કરીને તેને નાખ્યું પછી તે નાખ્યું એટલે એને અન અંદર એ થવા માંડ્યું કે જેની અંદર ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળે પોષક તત્વો મળે એટલે જેની અંદર પાકો ફૂલ પાકો પાકો વિકાસ થાય
હા
પાકો વિકાસ થાય એટલે પછી જે એની અંદર ઉપર જે ઘાસચારો આવે છે ને એ પાછી આપડે પશુપાલનને નાખવો પડે વાઢીને પશુપાલનને નાખવો પડેએટલે ફેર ફેર ઉગે ફેર પાલરે પાલરે એટલે નીચે મગફળી નુ શોષણ તત્વ મળી જાય મળી જાય એટલે એનું ફૂલ આવકમાં એનો ફોફા પાચી જોય પાચી જોય એટલે બફાઈ શેકાઈ જોય શે કઈ એટલે પછ આપડે જેની અંદર ખાતા હો ખાતા હોઈએ છીએ પછી જેની અંદર અલગ અલગ રીતે આપણે એનું શોષણ કરીએ શોષણ કરીએ એટલે એની અંદર આપણે પૂર પ્રમાણમાં ભરપૂર પ્રમાણમાં આપણે ઉપવાસ ની અંદર બાફી બાફીને ખાતા હોઈએ છીએ શેકી શેકીને ખાતા હોઈએ છી એમ અલગ અલગ ખાવાની બિલકુલ મજા આવતી હોય છે એટલી મજા આવતી હોય છે જેમ કે ઉપવાસ ની અંદર ઘણા વિસ્તારોમાં વેચા મળે વેચાતા મળે એટલે વેચાતા ના લાવવા પડે એનું શોષણ
હા જેમ કેવા આપડ તમે જેમ વાત તરીકે શોષણ કરવાની જે શોષણ પદ્ધતિ છે એ અલગ પ્રકારની પદ્ધતિ છે જે શોષણ આપડણે અલગ અલગ રીતે થતું હોય છે જેમ તમારું પણ શોષણ થતું હોય અને અમારું પણ શોષણ થતું હોય એમ કે જેમ કે અલગ અલગ રીતે શોષણ થતું હોય હ આ એ શોષણ છે નહી એ શોષણ ની રીતે શોષણ થ હોય છે પછી જેમ કે તમે આપણે જે સ્કૂલ જે હા દર શુક્રવારે ગુરુવારે રમત રમાડતા હોય છે તેમાં અલગ અલગ રીતે તેમને મળવામાં આવે છે તેમ હાલ જ અમારે ત્યાં અહંયા રમાડેલા છે અને નરસિંહ મગન બોલે છે ચોખું હમણાં એ રજયા કે કેેટલા હ ખેટલા એવ ગેમ છે એ ગેમ પણ રમાડીલા છે એ ગેમ રમાડી રહ છે એટલે અમને છોકરાને ઘણી બધી એમ શિકખષણ મળ છે એ અલગ અલગ રીતે તેમને ઉપ ઉપયોગી બનશે એમને એટલે કે જે સ્પોટ લેવલમાં થોડા આગળ આવશે આગળ આવશે એટલે દેશનોો વિકાસ કર છે દેશનોો વિકાસ કરે છે એટલે મોદી નો વિકાસ થાય મોદી નો વિકાસ થાય પછ ચે થાય એટલે બછ આ વિશ્વ લેવલમાં વિકાસ થતો હશે પછી જે અલગ અલગ રીતે ટ લેવલમાં કિન્યુ આપડે ભ તમારી વાત સાચી જેમ કે આપણે એક હતા અગિયારમું પાણતા હતા અને આપી આપણે જે રમત લાવી તી રમત એવી લાવી તી કે જે બેટ હોય ને બેટ અને એક વોલીબોલ હોય હ વોલીબોલ બેમ મેચ તમે લેલી છે જેમ કે દડો મારો હોય ને તો આપણને સહેલાઈ થી આપને મારી શકીશ અને પછી જેમ કે તે અલગ અલગ રીતે તેનું પોષણ કર એ શષ એટલે આ રેખડી બીજની અંદર આવી જોય તો કે આ છોકરે પ્ર થ
પણ તમારો થોડોક અવાજ એ રીતનો કપાય છે કે તમારું પૂરું શોષણ નથી થતું
શોષણ શોષણ તો શોષણ તો એનુંું કરવાનું જ બે છે શોષણ રીતે પદ્ધતિ આવેલી છે નેને એમને અલગ અલગ રીતે તેમનું ઉપયોગ કરવામાં આવે અને ત્યાંને અલગ અલગ રીતે તેની પદ્ધતિઓ દર્શાવવામાં આવે અને પછી તેમનો ઉપયોગ પણ રહી
ઝાડ ની નીચે હું બેઠો છું એટલે તેની અંદર જોમફળ પાક્યા છે એક એક આપણા અ પ્રોજેક્ટ કરવા વાળા આપણા મિત્ર એટલે કે અગાઉના મિત્ર એમનું નામ તો હું ભૂલી ગયો છું લગભગ જો મારા મોટે આવશે એટલે હું તમને કહી દઈશ કે એક નિયમ કરવામાં આવ્યો નિયમ ક્યાં નની કર્યો તો તમને થોડુંક નામ હોય તો મને થોડુંક જણાવો નને એ અ તમાને નામ લખ પગની ખબર હોય જેની અંદર આપણેે જા ઝાડ ને નીચે બેઠા હતાા ત્યારે એક જ સફરજન, સફરજન તો નહી પણ હા ન્યૂટન એવો ન્યુટુનો હા આપણે એક જોમફળની નીચે નીચે બેઠા છીએ, અને એ ન્યૂટન હતો અને હું જે છું ને એ ન્યૂટનડો ન્યૂટનડ એવું હ જેવુ અંદર પ્રોજેક્ટ ગોઠવવામાં આવે છે. કે જેની અંદર આ મપળ જે વિકાસ કરે છે. મારી અંદર જે સાઈડમાં બેસે છે. તેની નીચે મારું એ પૂરેપૂરું મારે નીચે આવે છે. મારે ઉપર જ પડે છે. ત્યારે એક નિયમડો કરે છે નિયમડો એવો કરે. છે કે જેની અંદર કે કે બીજી સાઈટ જ ના ગયું કે મારી ઉપર જ પડ્યું. કે જેમ કે ઈ એક બેઠા હોય ને જે આપણે ડાડની ખોતર ખોતર કરીને આપણે હળિયું કર્યું હોય ને એ પૂરું આપણ વેર વાળતું હોય છે. એટલો વેર વાળતું હોય છે ને જેની અંદર એટલે આપડા ઉપર નાખી કે તમને અડે અડે એટલે તમે પૂરેપૂરા શોષાઈ જ શોષાઈ જો એટલે પૂરી પર કર્મ એક ગુણવત્તા ગણવામાં આવે છે. એવી ગુણવત્તા ગણવામાં આવે છે કે જે એક જોમફળ છે. જોમફળ મારી ઉપર પડે છે ઉપર પડે એટલે મુ ખસ જઉ એટલે એક બીજા સાઈડ માં જતું રેશે એ પ્રમાણે એક નિયમ બણતો હોય છે નિયમ બણે એટલે એક ગુરુત્વ કરશે અંદર નીચે ખેંચે છે. જેમ કે એ મારું ગુરુત્વાકર્ષણ માર પાસે હા હારું ખેંચતું હતું.
યદી એના પ્રમાણે જે મે એક વખત મુ મારી વાળ થોડા મોટા થઈ ગયા મુ વાળ કટિંગ કર ગયો પછી અમારી સંગાથ એક ભાઈબંધ હતા તેમને મને પત્નીને ટાલ કરાવી દીધી ટાાલ કરાવી દીધી તાલ એટલે એમ કેવું થયું કે ખબર છે. પછી એ ઝાડમાંથી બેઠ્યો ઝાડ ની નીચે બેઠો અને જે ફળ એનું હતું ને મો દમ દયનેહુ પુછુકે કેવીરીતે મારીયુ
હા તબ જન બન્યો.
હા એ દમ દય કેહુ પુછુ કેતાલપી કપિલ ગઇ તો પતીગયું એટલે એમાં કેવું થયું ખબર છે એમાં મજા જે મને ન્યૂટન યાદ આવો ન્યૂટન પણ એ નીચે ઊંઘ્યો છે. અને નીચે પડ્યું છે. આ નિયમ બનાયો આ નેમ કઈ રીતે પણ મારે પણ એવું માઇડ ના ચાલ્યું કે આ કઈ રીતે આમ કર્યું છે. તેમ કર્યું છે.
હા
એટલે જે અલગ અલગ રીતે પછી આ પખવાને પણ જે ફળ છે, ને ત્યાં લીંબુડી છે. એને ઈફળને ઉપરલા ઝાડે બનાવી અને આજે તડબુજ છે એ બધું નીચે બણાય એટલે ભગવાન પણ સારો સારી રીતે બધું વિચારી બધું આલ્યુ છે. પણ આપણે જે આ મનુષ્ય છે ને મનુષ્ય મનુષ્ય આપડે જાતિ છે. ને એ અલગ ને અલગ ખોમી કાઢતી જ હોય છે. એમને એ એક દિવસ આખો મનુષ્ય મરી જાય. મરી ને એમને એમ લાશ ની બાસ કોઈ ઉપાડવા ની રહે એવું થઈને પડી રહે. એટલે કે જે અલગ અલગ પ્રકારના જે જે વનસ્પતિઓ છે. પછી આજે આપડે ફળો છે એ વાવામાં આવ તો હોય છે, યું એટલે આપણને જે અલગ અલગ રીતે જે આપ ભારતનો પણ વિકાસ થતો હોય છે જેમ કે વધુ આપડે ફળો આવીએ તો. વિદેશ જતું હોય છે વિદેશ જઈને જાય અલગ જ. પ્રકારનું જે ઉત્પાદન થતું હોય છે તેનું ઉત્પાદન થતું હોય છે. દબરાઈ હું તમને શું વાત કરું છું કશમીરમાં છે કા્મરમાં જે સફરજન ઉગતું હોય છે. એ સફર દ અન્ુ નની સફ સળફડ. આપીને એને ખાવામાં આવે તો એ એટલું મીઠું મીઠું લાગતું હોય છે. શું વાત કરું એટલે કે અલગ પ્રકારની મજા આવતી હોય છે એમાં. એમાં ધવલભાઈ
તમે મને બિલકુલ સાચી વાત કરી નાખી જેમ કે આ જે ગવાર ફળી ગવાર ફળીનું એક શાક
શાક એવું થતું હોય છે કે જેમ કે તેનું આપણે પૂરેપૂરું સાહીને શોષણ કરીને આપડી અંદરતા હોય જેમ કે પછી મળ દ્વારા પછી એ સવાર બહાર નીકળી જતું હોય છે જેમ કે આપડે શાકભાજી ખાઈએ છીએ પછી જે સારા ફળ આવે છે ફળ ખાઈએ છીએ. એ પછી ફળની અંદર ટામેટા છે. પછી કોબીજ છે પછી જેની અંદર જામફળ છે સફરજન છે બોરો છે. પછી ખારેજ છે ખજૂર છે. પછી ખારી છે પછી તડબુજ છે ટેટૂ છે ટેટી છે. પછી સેતૂર સે પછી લેબોળો છે જેમ અલગ અલગ ખાવાની વસ્તુ ફળ આવતું હોય છે.
એ ફળ એક એવું આવતું હોય છે કે જેની અંદર આપણે પૂરેપૂરું સોસાઈને હા એટલે ચકલ તો જે અમે ગામડાના વિસ્તાર વાળા ને તો ચકલા બોલવાની જેમ કે એમને એક કળા છે ચકલા ચકલા બોલવાની એક કળા છે કળા એટલે એ રીતના બોલતા હોઈએ છીએ કે જેની અંદર એક તારો કે એક અ દર્શાવવામાં આવે છે. ચકલી ચકલી ચકલી કઈ રીતે બોલે કે ચી ચી ચકલી એ બોલે હા કાગડો બોલે કા કા એટલે કે તમે એમ કાકો ચોખા લઈને ચેડી જાય એટલે એ રીતના એવું એવું થતું હોય છે કે જેની અંદર આપડે પૂરું પૂરું આપણને ખાવાનું ઉત્તમ સર્જન વિકાસ મળે ને ગામડા ની અંદર મળતો પેલો આખી અંદર જે જે ખાવાનો ટાઈમ થાય ને ત્યારે પૂરેપૂરું આખું શહેર શહેર બફઈ જાય એવ બફાય રે બ ફાઈ ને આખું ખોણ થઈ જાય.
હા હા જેમ કે તમે જે હા ચકલિયાની જે વાત કરી એ રીતે ચકલી આ ચકલા કોઈ દાડો બાજ બણી શકે નહી. ચકલી તો ચકલી જ રહી શકે ચકલીમાં પણ અલગ પ્રકારની જાતિઓ હોય છે જેમ કે અલગ અલગ રીતે પક્ષીઓમાં તેમના નામ આપેલા હોય છે. જે અવાજ પણ તમે કીધો ને કાગડો કા કા ક ચકલી. છી છી છી કેટલું કે કે કેને કૂકલો કે કે કે કે પાઈ જતો હોય છે કુકલો પણ હા
હા.
હા તમે હમણાં તમારી પાછળ કુકડું જ બોલ્યું છે હ એ એજ ઈ એ રીતના જેમ કુકડું બોલી અને એ કે કેક કરીને કપાઈ જતું હોય છે. અને પછી હા. હા એમ એમ તમારી ચકલો બોલે રો એમ એમ એરું પણ આપી હવે ઘણું બધું આમ થોડું હદ પાર વગર નું આપ બધું કરી રહ્યા છ, એટલે કંપની વાળા પણ વિચારતા છે, કે મળ્યા હા એટલે જેમ કે ચો કે સાંભળે જે વાત કરવી જોઈએ એ સારી રીતે કરવી જોઈએ અને સારી વાત કરવી જોઈએ જેમ કે પર્વત છે, કેમ કે આપણે જે ફરવાલાયક સ્થળો છેને, ત્યાં આપણે જવું જોઈએ. અને જે અલગ અલગ આપણેે વિસ્તારમાં જઈએ, તો આપણને બધું જાણવા મળે ને બધુ હા એ જેમ કે તમારી બેકગ્રાઉન્ડમાં ચકલો બોલી રહ્યું છે. હા, ચક ના જેમ તમે જે એ બોલો એમ એ ચકલો પણ એ અલગ જાતિ નું આવતું હોય છે, એ એજ રીતે એ એ અવાજ કાઢતું હોય છે એ જેમ કે હાથી, પણ એમ થાતો હોય છેને ઈ પણ જેમ કે અલગ અલગ વનસ્પતિઓ છે, બધી હા એ તમારું શિખર કઈ રીતે એ બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે, કે જેમ કે ચકલી પી ને બોલતી હો બાજ બની ગઈ હોય એ રીતના એ બોલ તી હોય છેને, જે અલગ રીતે તેનું દર્શન કરવામાં આવે છે, આજ સુસણ દયા નુ થતું હોય છે શોષણ થઈ શકતું નથી જે રીતે તેને ચ કલી જે કોઈ દાડો બાજ ના બની શકે એટલે ઊંચે તકે ઉડી શકતી ના હોય. આજ બાાજ હોય છેને, બાજ ન ઘણી બધી ઊંચી-ઊંચી
ચકલા કોઈ જે દે બાજ ના બની શકે એટલે એ પ્રમાણે અંદર એવી રીતે સેટ કરવામાં આવતું હોય છે, કે જે